હાલો, હા બેન, કેમ છો? મજામાં?
હલો
હલો
હલો
હલો હલો
હલો
હલો, હા બેન, કેમ છો? મજામાં?
હા, હવે-હવે, હલો
હા, કેમ છો? મજામાં?
હા, એકદમ મજામાં છીઓ, તમે કેમ છો?
બસ, જો એકદમ મજામાં છીએ, જો આજે છે ને હું જ અ ઓફિસથી આવે છે
હા
ઓફિસથી આવી અને પછી, જો ઘરના કામ કર્યા અને પછી પાછો અત્યારે સકાલનું શાક લઈને બેઠી છું.
હમ્મ.
બોલો, તમારે કેવું ચાલે છે? હલો
હલો! અવાજ આવે છે?
હા, અવે આયો.
અચ્છા- અચ્છા, હા, વચ્ચે કઈક નેટવર્કનો ઈસ્યુ હશે.
હા, હા,
હું બધું કિચનનુ થોડું મારું હા, કિચનનું થોડુંક પરવારીને પછી, બેસી તો પછી એમ થેયું કે લાવો તમારી સાથે વાત કરીએ?
મને એમ થાય છે કે, આજે મહિલાઓ કેટલી આગળ વધી ગઈ છે નઈ કે તમે જુઓ ને ત આપડે પે પેલા દેવી ના પિક્ચર હોય તો એના કેવા આઠ હાથ બતા્યા હોય. એમ મને એમ થાય છે કે આજની નારી માટે એકદમ પરફેક્ટ ફીટ બેસે છે. કે એના એક હાથમાં ફોન છે તો બીજા હાથમાં બાળક તેડેલું છે ત્રીજા હાથમાં લેપટોપ છે. તો ચોથા હાથમાં કોઈ કડચો ચમચો એવું કઈ છે. પછી આ બાજુ બીજા હાથમાં એ ઝ ઝાડુ પોત કે પોતવ લઈને ફરે છે. પછી ચ-સા-છ છઠ્ઠા હાથમાં એ કોઈની જોડે અ વ્યવહાર સાચવતી હોય છે કોઈક નો સાતમા હાથમા એ સાસુમાની દવાનું લઈને ફરતી હોય છે. એટલે એવી રીતે મને એવું થાય છે કે જે આમ મહિલા કેટલી આગળ વધી રહી છે. મહિલા સશક્તિકરણ ની આપડે વાત કરીએ તો હવેથી પહેલાના જમાના જે એવું નથી રહ્યું કે ખાલી મહિલાઓ ઘર પૂરતી સીમિત રહી ગઈ હતી. હવે તો મહિ-મહિલાઓ ખુબ આગળ વધી ગઈ છે તમે જુઓ તો ચાંદ પર પહોંચી ગઈ છે. અને તમે આજકાલના રા-અ-આપણી દેશની ગવર્મેન્ટ સ-સર કારમા પણ તમે જુઓ ને તો એમાં પણ મહિલાઓનો દબ દબો ખુબ વધી રહ્યો છે અને આપડી સરકાર પણ મહિલાઓને કેટલી સહાય કરી રહી છે કેટલો સપ પોર્ટ કરી રહી છે એટલે મને એમ થાય છે કે આજકાલ દરેક મહિલા એ પગભર તો થવું જ જોઈએ એ ચાહે હમ્મ અ જુવાનું હોય કે ચાલીસ વર્ષની હોય જો એ પગભર હશે ને તો એ કોઈના ઉપર આધારિત નહીં રે અને પ્લસ એ સારી રીતે બધું અમ્મ મે-મેનેજ કરી શકતી હશે શું કેવું બેન તમારું આની ઉપર.
કેથી ફાયદા જ છે. એટલે ગવર્મેન્ટ એ લોકોને બહુ બધું ફાયદાઓ આપી રહી છે એને આગળ આવવા માટે કેમ કે આ લેડીઝ છે ને શું છે આખો દિવસ ઘરમાં પોતાનું રૂટીન કર્યા કરે છે. અને તમે કીધું એમ કે એ નારી શક્તિ નવદુર્ગા અષ્ટભુજા છે. કે ઈ બધું જ એક સાથે કરી શકે છે પોતાના બાળકને પણ સંભાળી શકે છે. પોતાના સાસુ-સસરા છે કે પોતાનું ફેમિલી છે. એ પણ સંભાળે પોતાનો વ્યવહાર પણ એ સંભાળી શકે છે. અને અજો વર્કિંગ હોય તો ઈ ઓફિસ નું પણ બરાબર સંભાળી શકે છે કોઈ જગ્યા એ પા-પાછી નથી પડતી. અને પેલું કીધું આપડે કલ્પના ચાવલા જેવા તો ચાંદ પર જઈ આઈવા છે. અને આપડા અ-અઈ-ઈન્ડિયાના ગવર્મેન્ટ છે પહેલાં સરોજિની નાયડુ પ્રથમ ગવર્ર ગવર્નર હતા આપડા. તો લેડીઝ બધી જગ્યાએ આપણે આગળ જ છીએ ઇન્દિરા ગાંધી આપણે પ્રધાનમંત્રી હતા. અત્યારે તે આપડે જોઈએ તો આપણા રાજ્યપાલ છે દ્રૌપદી મુમુર જે તો ઈ સારું જ છે બધી લેડીઝ અત્યારે ખૂબ આગળ છે અત્યારે. અને અત્યારે પહેલાંના જમાનામાં શું હતું કે લેડીઝને બહાર નીકળવાની છૂટ નહોતી. એટલે ઈ લોકો સંકોચેને ઘરમાં બેસી જતા હતા. અત્યારે તો ભણવાનું પણ એના માટે એટલું વધી ગયું છે એજ્યુકેશન પણ ફ્રી કરી દીધું છે અને ભણી ગણીને તમે કીધું એમ કે લેડીસ પોતે પોતાના પગભર થઈ જાય છે. અને પોતાના ઘર-પરિવારને પણ મદદ કરે છે. દરેક વસ્તુથી માંડીને. પૈસાથી માંડી, અને ઘરના કામકાજ થી માંડી, અને વ્યવહારમાં બધી જ રીતે પોતાના પતિ સાથે સવાઈ થઈને ઊભી રહી છે ઈ. શું કેવું છે તમારે.
સાવ સાચી વાત છે હો આજકાલની મોંઘવારીમાં તો જો હું તો એવું કઉ છું કે દરેક પતિને જો પત્ની નો સાથ મળે ને તો એ ઘર ઊંચું આઈ જાય છે. અને એમાં પણ પતિ પતિએ પણ સમજવું જોઈએ એમને પણ પત્ની ને સાથ આપવો જોઈએ. આજે કેવું છે કે ઓફિસેથી આઈ બંને સાથે મળીને કામ કરે તો બંને નો ભાર ઓછો થાય અને બંને એકબીજાને ટાઈમ પણ આપી શકે છે એટલે કેવું છે કે અ-અત્યારે સ્ત્રી બધી જ જગ્યાએ પહોંચી પહોચીલી થઈ ગઈ છે કે આજે દરેક જગ્યાએ એ પોતાના સાસુ સસરાનું સાચવી લે છે એ પોતાના, બાળકનું પોતાના પતિ નું પછી, વ્યવહાર સાચવાનો. આજે દરેક ને પરિવાર હોય છે. પરિવાર ના સામાજિક પ્રસંગો હોય છે. વ્યવહારું પ્રસંગ હોય છે, મરણ પ્રસંગ, તમે ગણો, એ બધા જ એમને સાચવા પડે છે. એટલે, તમે જુઓ ને, તો એ કેટલી બધી જગ્યાએ, એ પોતાનું અ બધું સાચવીને આગળ વધી રહી છે, એટલે આજે જે કહેવામાં આવે છે ને, કે નવદુર્ગા, તમે જેમ બોલ્યા ને. તમે જેમ નવદુર્ગા બોલ્યા ને, એ વાત તમારી સાવ સાચી છે, કે એમાં જો તમે હલો. હલો. હા, અવાજ આવે છે. હલો.
હલો.
હલો. હા, અવાજ આવે છે? હલો.
હલો.
હા, મારો અવાજ આવી રહ્યો છે?
હા, વચ્ચે વચ્ચે વયો ગયો હતો. હવે આવે છે અવાજ.
હા, એટલે આજે તમે જેમ કીધું ને, એ તમારી વાત સાચી છે. નવદુર્ગા જેવી છે. આપડી અત્યારની જે લેડીઝ છે, એ નવદુર્ગા જેવી છે. બધું જ સાચવી લે છે, બાળક બાળકોનું ભણવાનું માંડીને, એમને સ્કૂલે લેવા-મૂકવા જવું. એમનું એ બધું જમવાનું સાચવવું, સાસુ-સસરાની દવાઓનું ધ્યાન રાખવું. પતિનું ધ્યાન રાખવું, પોતાના વ્યવહારો, સામાજિક પ્રસંગો, બધું જ સાચવવાનું. બખુબી બઉુ જ સારી રીતે જાણી લે છે. એટલે, આ કેવી વસ્તુ છે કે, જો આજની નારીને તમે થોડોક સાથ આપો, એની પર થોડોક વિશ્વાસ કરો ને, તો એ તમને ક્યાંય ઉપર લઈ જાય છે. અને એ પરિવાર પણ સાથે મળીને ઉપર આવી શકે છે, જો તમે થોડુંક વ્યવસ્થિત રીતે, એની પર વિશ્વાસ રાખીને કામ કરો ને, એને સાથ આપો. તો ક્યાંય આગળ પહોંચી જાય છે. શું કેવું તમારું?
પણ, જો એને ઘરેથી થોડો સાથ સહકાર મળી રહેે ને, પોતાના ઘરેથી તે તો એ બહુ વધારે આગળ નીકળી શકે છે. અમારા સામે એક અમારા છે ને. તો એ બેન પોતે વર્કિંગ છે, અને એના સાસુ-સસુરાના એ લોકો પણ છે સાથે. બધું, પણ એ લોકો આવતા-જતા રહે છે, તો એ સવારે એક. બઉુ પેલા ઉઠે, છ વાગે ઉઠે. અત્યારે તો જો કે, લેડીઝ એવી જ હોય છે, સાડા પાંચ-છ, છોકરાઓ માટે તે એને ઉઠવું પડે છે, પછી છોકરાઓને જગાડે, એમને તૈયાર કરે, એમનું ટિફિન બનાવે. એ પતે, એટલે પછી ના જે ધરના વડીલ હોય કે, હસબન્ડ હોય, એ લોકો ના, ચા-પાણી, નાસ્તાનું બધું ચાલે પછી. બંને ઓફિસ જવા માટે ટિફિન કરવાનું હોય, અને એ બધું. બધું પતે પછી, પોતે પોતાનું, અગિયાર વાગ્યે વાગ્યા બાર વાગ્યા પછી, પોતાનું રૂટીન કરે. ત્યાં બે વાગે છોકરાને સ્કૂલ થી આવી જવાનો ટાઈમ થાય. તો એને છોકરાઓને લેવા મૂકવા જવાનું થાય. તો, આ બધું જ એ કરી લે છે, અને ક્યારેક એનામાંથી તે થોડોક સમય કાઢી શકે છે. ઘણી લેડીઝ એવું કરે છે. મારે જે વાત કરી કે પારર્કિંગ છે, તો ઓફિસ
હ.
જાય છે તો સાંજે પાંચ વાગે છૂટી જાય છે તો પાંચ સાડા પાંચ છૂટી. અને એક કે કલાક પોતે પો. માટે જીમમાં જાય જાય છે યોગામાં જ. તો એ બહુ આગળ શ
હા
જે
હમ
હલો.
તો એટલેો હાલને લઈ આવ અને સાડા દસ ને એવું. એટલે પછે. આમ વર્કિંગ લેડીઝ હોય તો કોઈ પણ હોય તો એ લોકોને આમ સારું પડે છે. કે ઘર બહાર જાય પોતાના હસબન્ડે ને થોડુંક ઘર ખર્ચ માટે મદદ કરે છે. અને પોતાના ફેમિલીને છોકરાઓને અને સાસસુર ને બધાને સરસ થઈ સાચવી લે છે શું કેવું છે તમારે.
સાવ સાચી વાત છે હો તમારી જો આજની મહિલાઓને કોઈ એવોર્ડ આપવામાં આવે ને. તો હું તેમ કરી કહી શકું કે ટાઈમ મેનેજમેન્ટ નો અવોર્ડ એમને મળે મળે ને મળે. બધું જ સાચવી લે છે અને છતાં પણ હસતા મોંઢે એવું નહિ કે કંટાળાથી કે આમ ન અણગમાણી રીતે એ કામ કરતી હોય બધું સાચવીને એ કરે છે. અને સાથે સાથે પરિવારને સમય આપે છે પોતાના માટે પણ ટાઈમ કાઢે છે. પોતાના શરીરનું પણ ધ્યાન રાખે છે એ પોતાના સ્વાસ્થ્ય અંગે પણ એટલી કસરત કરવી જી યોગા કરવા એ બધું કરીને બી પોતાનું શ શરીર. પણ મજબૂત રાખવી રે છે એટલે મને તો એમ થાય છે કે આ દરેક દરેક લેડીસે આ સમજવું જોઈએ. એ સમજશે ને તો એ પોતે આગળ લ શકે અને પરિવાર ને પણ આગળ લાવી દેશે અને. પછી છે ને તમે પરિવાર પાછળના જિંદગીનું પણ તમે સારી રીતે પ્લાનિંગ કરી શકો છો આમાં કે જેનાથી તમારે પાછળ કોઈ જે. કોઈ ની આગળ તમારે હાથ ફેલાવાનો વારો ના આવે. કે કોઈ હવે તમારે તાત્કાલિક કોઈ મેડિકલ ઈમરજન્સી આવી ગઈ. કે જેના કારણે જો તમારી પાસે તમે વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હોય ને. તો તમારે કોઈની આગળ હાથ ફેલાવો ના પડે તમે ચપટી ભરમાં બધા કામ કરી શકો છો. એટલે ઘણી બધી જગ્યા એ કેવું છે કે આપણને બહુ સાથ અને સહકાર મળે છે. પણ એને સવ વ્યવસ્થિત રીતે સમજી અને ઉપયોગ કરવાની વાત છે આપડણે એના માટે જાગૃત અને સતત. રહેવું ખુબ જરૂરી છે. અ સાચી વાત છે ને બેન.
એ ઓફિસ જાય છે ઓફિસ હોય. જે એમાં રિસર્ચ સેન્ટર છે. હ સ્ત્રી તમારી સાથે હલો.